હલો
હાઈ
હાઈ કેમ છે?
હું મજામાં, તું કેમ છે?
હા સરસ-સરસ એ સારી છે તું કેમ છે? મે તો ફાઈન છું મે તો વેકેશનમાં મજા કરું છું.
હમ્મ.
આજે અમારી શિક્ષકા એ સરકારી યોજનાઓ વિશે સમજાવ્યું છે તો મને તારા પાસેથી થોડી જાણકારી લેવી છે?
અરે વાહ આ તો ખુબ જ ઉપયોગી વિષય છે, સરકારી યોજનાઓ વિશે વધુ જણાવ ને.
સરકારી યોજનાઓ એ એવી યોજનાઓ છે કે જે એ સરકાર લોકોના કલ્યાણ અને વિકાસ માટે શરૂ કરે છે.
એટલે કે લોકોના જીવનમાં સુધારો લાવવા માટે.
હા બરાબર સરકાર શિક્ષણ આરોગ્ય, કૃષિ, રોજગાર મહિલા, સશક્તિકરણ અને ગરીબ લોકોની મદદ માટે વિવિધ યોજનાઓ ચલાવે છે.
આ યોજનાઓનો મુખ્ય હેતુ શું હોય છે?
લોકોની જરૂરિયાતો નેસેસરી પૂરી કરી અને આર્થિક મદદ આપવી અને સમાજનો વિકાસ કરવો.
વિદ્યાર્થીઓ માટે પણ કોઈ યોજનાઓ હોય છે.
હાં, ગણીશ. તિષ્યમતી યોજનાઓ. છે, જે વિદ્યાર્થીઓને અભ્યાસમાં મદદ કરે છે.
તેનાથી ગરીબ અને હુશ્યાર વિદ્યાર્થીઓને અભ્યાસ વધુ અભ્યાસ ચાલુ રાખવામાં મદદ મળે છે.
બિલકુલ, શિ શિક્ષણના સેત્રમાં આવી યોજનાઓ ખૂબ મહત્વની છે.
મહિલાઓ માટે પણ સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે ને?
હા, મહિલાઓને આત્મનિર્ભર બનાવવા શિક્ષણ આપવા અને રોજગારીની તકો વધારવા માટે ઘણી યોજનાઓ છે.
તેનાથી મહિલાઓનો આત્મવિશ્વાસ પણ વધે છે.
અને તેઓ પોતાના પરિવારના વિકાસ વધુ યોગદાન આપી શકે છે.
ખેડૂતો માટે સરકાર શું કરે છે?
ખેડૂતો માટે પાક વિમા, ખેતી માટે સહાય, સિંચાઈ અને કૃષિ વિકાસની ઘણી યોજનાઓ છે.
ખેડૂતો દેશ દેશના અન્નદાતા છે, તેથી તેમની મદદ કરવી જરૂરી છે.
એકદમ સાચું, હન્ડ્રેડ પસ
આરોગ્ય સેત્રમાં કઈ રીતે લાભ મળે છે?
કેટલીક યોજનાઓ દ્વારા લોકોને સારવાર આરોગ્ય સેવાઓ અને જાગૃતિ કાર્યક્રમોનો લાભ મળે છે.
તેનાથી સામાન્ય લોકોને પણ સારી સારવાર મળી શકે છે.
હા ખાસ કરીને આર્થિક રીતે નબળા વર્ગ માટે આ ખૂબ ઉપયોગી છે બેનિફિટ છે.
સરકારી યોજનાઓનો લાભ દરેક સુધી પોહોંચે છે ને.
સરકાર પ્રયત્ન કરે છે કે દરેક વ્યક્તિ સુધી લાભ પહોંચે પરંતુ લોકોમાં જાગૃતતા અવેરનેસ હોવી પણ જરૂરી છે બધા આપણા કાગળિયાઓ પણ રાશન કાર્ડ ઇલેક્શન કાર્ડ બધી વસ્તુઓની નોંધપાત્રી કરાવી જોઈએ.
એટલે લોકોને યોજનાઓ વિશે માહિતી હોવી જોઈએ.
હા માહિતી ના અભાવે ઘણા લોકોમાં લાભ મળી શકતા નથી જેમ કે તમારા ઘરમાં ઓપરેશન થયું હોય તો કાર્ડની સુવિધા છે આયુષ્માન કાર્ડની સુવિધાઓ છે ઘણી બધી સુવિધા સરકાર દ્વારા આપ પણને મળે છે પણ જાગૃતતા નહી હોય એ લોકોને કે ખ્યાલ જ નહી હોય તો ક્યાંથી એ લોકોને એ લોકો ભ ભણતર જ એ લોકો પાસે નહી હોય. ક્યાં છે એ લોકોને ખ્યાલ આવ
તેથી શાળાઓ અને સમાજમાં જાગૃતિ કાર્યક્રમો જરૂરી છે.
બરાબર માહિતી જેટલી વધુ ફેલાશે તેટલો વધુ લાભ લોકોને મળશે.
શું સરકારી યોજનાઓ દેશ વિકાસમાં મદદરૂપ બને છે.
ચોક્કસ જ્યારે લોકો શિક્ષિત સ્વસ્થ અને આત્મનિર્ભર બણે છે ત્યારે દેશનો વિકાસ ચોક્કસ થાય છે.
રોજગાર સંબંધિત યોજનાઓ વિશે તું શું જાણે છે.
કેટલીક યોજનાઓ યુવાનોને તાલીમ અને રોજગારની તકો પણ પૂરી પાડે છે.
તેનાથી બેરોજગારી ઘટાવામાં મદદ મળે છે.
હા અને યુવાનો પોતાના પગ પર ઊભા રહી શકે છે.
ગ્રામ્ય વિસ્તારો વિસ્તારોના વિકાસ માટે પણ યોજનાઓ હોય છે ને?
હા રસ્તા, પાણી, વીજળી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ સરકાર વિવિધ યોજનાઓ ચલાવે છે.
તેનાથી ગામડાઓનો વિકાસ થાય છે.
અને શહેર તથા ગામ વચ્ચેનું અંતર પણ ઘટે છે.
સરકારી યોજનાઓ સાથે મોટા લાભો ક્યાં છે? સૌથી મોટા લાભો ક્યાં છે?
મારા નઝરથી જોઈએ મારા મતે ગરીબી ઘટાડવી, શિક્ષણ વધારવું, આરોગ્ય સુધારવું અને લોકોને આત્મનિર્ભર બન
ખુબ સરસ જવાબ.
અને આ યોજનાઓનો યોગ્ય ઉપયોગ કરવો પણ એટલો જ જરૂરી છે.
જેથી ભવિષ્યમાં તેઓ પોતાના અને સમાજના વિકાસ માટે તેનો ઉપયોગ કરી શકે.
આયશા, આજે સરકારી યોજનાઓ વિશે વાત કરીને ઘણું જાણવા મળ્યું છે.
ફાતિમા, આજે ટેકનોલોજીના યુગમાં સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી પણ સરળ બની ગઈ છે ને!
હા હા, હવે લોકો મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા વિવિધ યોજનાઓ વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે.
પહેલા તો લોકોને ઘણી વાર સરકારી કચેરીઓમાં જઈને માહિતી મેળવી પડતી હતી.
સાચું, હવે ઘણી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ હોવાથી સમય અને મહેનત બંનેની બચત થાય છે. તે કેવા રે જયારે અ- ને બધા શિક્ષિત હોય, સુતિવાર
ડિજિટલ સેવાઓના કારણે પાર પારદર્શિતા પણ વધી છે.
હા લોકો પોતાના અરજી બદલીની સ્થિતિ પણ ઓનલાઈન લઈ શકે છે.
મને લાગે છે કે સરકારી યોજનાઓ સમાજના નબળા વર્ગ માટે આશીર્વાદ સમાન છે.
એકદમ સાચું! ઘણી વખત આ યોજનાઓ લોકોના જીવનમાં મોટો બદલાવ ચેન્જ પણ લાવે છે.
જેમ કે શિક્ષણ માટે મળ મળ મળતી સહાયથી ઘણા વિદ્યાર્થીઓનો પોતાના સપનાના સપના પૂરી કર પૂરી કરી શકે છે.
હા મારા મામાને અ મામાને ત્યાં પણ એક માસી આવે છે કામ વાલા, એને એની પન એની દીકરીની ભણવા ભણતર વાસ્તે સ અ સમાજમાંથી તેને પૈ સા મળે છે, એની ડાયરેક્ટ બેંક દ્વારા બધી સરકારી સ્કૂલ ના અંદર બેંક દ્વારા એને બધી અ રકમ મલે છે અને સાયકલ પન મલી છે.
આ તો બહુ સરસ કામ છે. અને આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં અભ્યાસ ચાલુ રાખી શક
આહા. એ જ પોઈન્ટ છે, આપણો કે મહિલાઓ માટેની યોજનાઓ પણ ખૂબ જ મહત્વની છે.
હં. મહિલાઓને તાલી લીમ અ સ્વરોજગાર અને આર્થિક સહાય મ મળવાથી તેઓ આત્મનિર્ભર બને છે.
આત્મનિર્ભર મહિલા આખા પરિવારના વિકાસમાં યોગદાન આપે છે.
બરાબર જયારે મહિલાઓ સક્ષત બને છે ત્યારે સમાજ પણ મજબૂત બને છે.
વરિષ્ઠ નાગરિકો માટે પણ સરકાર કેટલીક યોજનાઓ ચલાવે છે ને?
હા તેમની સુરક્ષા, આરોગ્ય અને જીવનને વધુ સુખ મય બનાવવા માટે વિવિધ સહાય ઉપલબ્ધ હોય છે.
આ ખૂબ સારી સારી વાત છે. વડીલોનું સન્માન અને ધ્યાન રાખવું જોઈએ.
ચોક્કસ તેઓ પણ આપણા સમાજના અમૂલ્ય અનુભવ ધરાવે છે.
વિકલાંગ વ્યક્તિઓ માટે પણ ખાસ યોજનાઓ હોય છે.
હા તેમને શિક્ષણ, તાલીમ અને રોજગારની તક આપવા માટે વિવિધ પ્રકારની સહાય આપવામાં આવે છે.
તેનાથી તેઓ આત્મવિશ્વાસ અને જીવન જીવી શકે છે. આ બધી વસ્તુઓ તિવારે જ અ અ કામ લાગે છે જેવા રિઝલ્ટ આપે છે જ્યારે આપણે બધા શિક્ષિત હોઈશું એટ એટલે આપને શિક્ષણનું મહત્વ જે લાગતી યોજનાઓ છે એને વધારે આ કર આપરું કરવું જોઈએ.
હા હવે મને સરકારી યોજનાઓનું મહત્ત્વ બહુ સારી રીતે સમજાયું છે. હવે ભવિષ્યમાં આવી યોજનાઓ વિશે વધુ જાણવાની પ્રયત્ન કરીશ.
હા તો સમજીને એના પર ચાલવાનો પણ પ્રયત્ન કરજે સરકાર આપણના વાસ્તે છે. સર આપણને પણ લે મત આપવો જરૂરી છે. સરકાર તો એનું કામ કરે જ છે. આપણને પણ આપણા બધા કાગડિયા દસ્તાવેજો બધા ક્લિયર રાખવા જોઈએ. ચલ આવજે
આવજે